હલો કેમ છો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ હા બસ મજા છે હો તમે કેમ છો
બસ મજા આજનો ટોપિક છે સમય વ્યવસ્થા નું મહત્ત્વ
હા હા હા ચોક્કસ બહુ સરસ ટોપિક છે
હા દુનિયામાં દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ તો જો કોઈ હોય તો યા સમ સમય કારણ કે પૈસા ખોવાઈ જાય તો ઈ તો પાછા આપડે કમાવી શકીએ પછી ગમે એકાક વસ્તુ ખોવાય ગયો હોય આપડી થી ઈ પણ આપને પાછી મળી શકે પણ આ એક એક વાર આપડો આ સમય વયો ગયો પછી ઈ ક્યારેય પાછો આવવાનો નથી તેથી જ કેહેવાય છે કે સમય એ જ જીવન છે આપણે આ આપડે દરેકને દરેકને દિવસના ચોવીસ કલાક સરખા જ મળે છે છતાં કેટલાક લોકો ખુબ સફળ બને છે અને કેટલાક પાછળ રહી જાય છે તેનું મુખ્ય કારણ છે સમય નું યોગ્ય આયોજન એટલે કે ટાઈમ મેનેજમેન્ટ કરવું એમ લોકોને ટાઈમ મેનેજમેન્ટ કરતા આવડી જાય એટલે પછી ઈ લોકોની લાઈફ બહુ ઈઝી થઈ જાય કે એને કેટલો ટાઇમ કયા વસ્તુને કેટલો ટાઈમ દેવાનો છે એમ
હા બરાબર છે અને આજે આપણે જોઈએ તો હરેક કોઈ પણ વસ્તુમાં તમે અ જે પણ કઈ કાર્ય કરો છો એમાં જો ટાઈમ નું બરાબર મેનેજમેન્ટ હશે ને તો તમારું કાર્ય સફળ થશે થશે ને થશે જ અને આમાં એવું છે કે પછી તમે કોઈ પણ હોય જો વિદ્યાર્થી હોય તો એને પણ ટાઈમ હા જો એનું મે મેનેજમેન્ટ કરશે તો એને બરાબર વાંચી શકશે ટાઈમ પ્રમાણે જ જો સવારે વહેલા ઉઠીને બરાબર વાંચશે અને સ્કૂલે જશે આવશે વડી પાછું ટ્યુશન જશે જે હશે તે એને પછી ટાઈમ નું મેનેજમેન્ટ રાખીને જ જો એ વાંચવાનું રખશે ને તો એને ખુબ સારા માર્ક્સ મળશે અને જે આજનું થયું તે આજે જ કરવાનું એ રીતનું જો ટાઈમ એનું મેનેજમેન્ટ હશે તો એ ખુબ સફળ થશે એને સારા માર્ક્સ મળશે અને ખૂબ આગળ પ્રગતિ કરશે
હા સમય વ્યવસ્થાનો અર્થ માત્ર ઘડિયાળ જોવો નથી અ પરંતુ પોતાનો દરેક દરેક કામને યોગ્ય સમય અને એને સરખી રીતે પૂરું કરવું ઈ પણ એક કહેવાય જયારે આપણે સમય નું આયોજન કરીએ છીએ ત્યારે દરેક કાર્ય સરળતાથી પૂરા થાય છે અને જીવનમાં આમ શિસ્થ થાય છે આપડીથી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ લોકો માટે સમય બહું તો મહત્વ છે એમ સૌથી વધારે મહત્વ વિદ્યાર્થી લોકો માટે જ જો વિદ્યાર્થી નિમિત સમય પત્રકા બનાવે કા પછી સમયસર અભ્યાસ કરે હોમવર્ક એનું પૂરું કરે સાથે એની સાથે રમવા ભી જાય પછી આરામ ભી કરે અને પરિવાર સાથે પણ એનો ટાઈમ સ્પેન્ડ કરે તો ઈ પણ આમ બધું ટાઈમ મેનેજમેન્ટ કરે તો તે અભ્યાસમાં પણ આગળ વધે અને એને જીવનમાં પણ સફળ બને છે બધી રીતે એમ ટાઈમ મેનેજમેન્ટ કરે તો ઈ બધી બધી પોતપોતાની જગ્યા ને પોતપોતાના ના માણસો ને ટાઈમ દઈ શકે એમ
હા એ એ વિદ્યાર્થીની વાત થઈ એજ રીતે ગૃહિણી તરીકે કે હું મારું કહ તો એક ગૃહિણી તરીકે પણ જો ટાઈમ નો મેનેજમેન્ટ બરાબર બર હશે આ ગૃહિણી લોકોને તો એ આખા પરિવારના સભ્યને વ્યવસ્થિત ટાઈમસર બધું પૂરું પાડી શકશે સવાર થી જ જો ટાઈમનું મેનેજમેન્ટ હશે તો એક ગૃહણી શું કરશે એમના બાળકોને બરા બરાબર ટાઇમસર જગાડશે પછી એમનું ટિફિન ને બધું આગળથી જો બધી તૈયારી હશે તો એને એ બધું એને કરી આપશે અને સ્કૂલે બરાબર મોક મો શ એ ઉપરાંત શું છે કે પછી એમના પરિવારના બીજા સભ્યો હોય કોઈ ઓફિસ જતા હોય એમને પણ જો સમયસર બધું આ રસોઈ બ ટિફિન તૈયાર કરી આપે તો એ સભ્ય પણ ઓફિસ ટાઈમ સર્જી શકે પછી બધા કામનો પણ જો કોઈ બરાબર સમય પ્રમાણે જ એ બધું હોય તો આ બધું કામ કપડા છે વાસણ છે બધું જ કામ છે એ સમયસર થઈ શકે અને પછી પાછું સ્કૂલથી બાળકોને આવવાનો સમય હોય ઇસ્ત્રી કરવાના કપડાંનો સમય હોય તે જો બરાબર મેનેજમેન્ટ કરેલું હોય તો એ ગૃહિણી પણ આ બધું અ વ્યવસ્થિત કરી શકે કે આવે એટલે પછી પાછું એનું બાળકોને બધું કરવાનું હોય તે તે પછી પાછા આવે એટલે એના ટિફિન ના વાસણ ધોવાના આ તે બધું સાજની રસોઈ આ બધું જો આગળથી આપણે બધું તૈયારી કરી લીધી હોય કે ચાલો હા એટલે સમય કે આ સમયે આપણેે આ કાર્ય કરવાનું છે તો એ ગૃહિણીઓને પણ કેવું થાય છે કે પછી ભારે ના પડે પછી દોડાદોડી ના કરવો પડે કે ચાલો હવે આ બધા આવી ગયા હવે હું શું કરું હવે હું શું કરું એવું બધું અ એ ના થાય
હમ સમય નો યોગ યોગ્ય આયોજન યોગ્ય આયોજન આપડે કરીએ તો એના ઘણા બધા ફાયદા છે આપડે દરેક દરેક કાર્ય સમયસર પૂરું કરીએ એ પછી આપણેે ઉતાવળ અને તણાવ આપને ઓછો થાય કે ભાઈ આપને આમ સ્ટ્રેસ ઓછું થાય કે આ નથી મારથી મારે આ ટાઈમ સર કરવાનું હતું પણ ન થયું મારથી પછી આત્મવિશ્વાસ વધે આપડે ટાઈમ સર પૂરું કરીએ એટલે આપણને આત્મ વિશ્વાસ પણ આવે કે નહી મારા ટાઈમે પૂરું થઈ ગયું છે અને જે મારે બીજું કરવાનું છે એની માટે મારો બીજો ટાઈમ પિસ શરૂ થઈ જશે એમ કામની ગુણવત્તા સારી બને એનાથી અને સૌથી મહત્વની વાત એ કે આપણેે આપણા જીવન જીવનના લક્ષ ક્ષ સરળતાથી પ્રાપ્ત કરી શકે એમ પન પરન અ પન છે, ને આજના સમયમાં સમયનો સૌથી મોટો દુશ્મન કોણ છે? કે ભાઈ મોબાઈલ અને સોશિયલ મીડિયા ઘણી વખત આપણને માત્ર પાંચ મિનિટ માટે ફોન હાથમાં લઈએ અને ખબર પડે ખબર પણ પડતી નથી કે એક બે કલાક ક્યાં વહી જાય છે, એમ આપડે ખાલી એક મેસેજ જોવા કા પછી ફોન આવ્યો હોય એટલે આપણે ફોન ઉપાડ્યા હોય તો પછી તો આપડે રીલ્સ જોવા માંડીએ કોક બીજાનો મેસેજ આવ્યો જોવા માંડયે યુટ્યુબ જોવા માંડયે એમાં આપડો ટાઈમ ક્યાં આવયો જાય છે, ખબર જ નથી રેતી
હા ખરેખર આ એકદમ સાચી વાત છે. અને એ આ મોબાઈલ થી આપણું આખું મેનેજમેન્ટ ખોરવાઈ જાય અને પછી શું થાય પાછળના કામ માટે આપણે દોડાદોડી કરીએને ઉતાવડેથી કરવાર જાએને તો એ કામ બરાબર થાય નહી
હા હા. અને પછી આપણને ઓલું સ્ટ્રેસ આવે એ અલગ કે હવે કામજયું નથી બીજું બાકી છે, તો હવે મારે શું કરવું એમ?
હા એટલે એજ એજ બરાબર છે, એટલે આપડે મોબાઈલને બધાને ટાઈમ એનો પણ આપણે ટાઈમ જ રાખવો જોઈએ કે ભાઈ આટલો સ મય જ આપણે મોબાઈલનો ઉપયોગ કરશું એ બધું જો રાખીએ ને તો જ આપણને બધા સમયનું મહત્ત્વ રહેશે અને સમય પ્રમાણે આપણને બધું કામ પણ બરાબર વ્યવસ્થિત થશે અ.
સમય નું સંચાલન કરવા માટે કટલી કેટલીક સરળ આદતો આપણે અપનાવી શકાય એક તો તો પેલા સવારે વહેલું ઉઠવું પછી દરરોજ આયોજન કરવું પછી મહત્વના કામને અ સ્થાન આપવું પછી નકામા કામોમાં સમય બગાડવો નહી જેમ કે આ મોબાઈલ એવા બધા કામોમાં આપડે ટાઈમ બગાડવો નહીં આપડો સમયસર ઉ સુઈ જાવ અને સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું અને દરેક દિવસના અંતે વિચારવું કે જે સમયનો કેટલો અ આજે સમયનો કેટલો સારો ઉપયોગ કર્યો એમ રોજ આપડે રાતના સુવાટ પેલા વિ ચારીએ કે આજે મેં આ આ આ કામ કર્યું તો એનાથી કેટલું સારું બનીયુ તો પછી કાલથી આપણે ઈ પ્રમાણે જોઈને ટાઈમ મેનેજમેન્ટને જોઈને વધારે આ પને શીખવા મળે કે એટલા ટાઈમમાં એટલું હું કરી હકીશ તો એની બદલે હું બીજું જે ટાઈમ વધસે હું એમાં બીજું કામ ભી કરી શકીશ એમ
હા એ એકદમ સાચી વાત છે, અમારા એક સગામાં એને એ જે ભાઈ ભાઈ છે, ને મતલબ એ છોકરો જ છે. એ કેવું કરે કે પછી સવારે એની મમ્મી ઉઠાડે ને તો ઉ ઠે જ ની ઉઠે જ ની અને પછી એકદમ ટાઈમ પર ઉઠે અને પછી જે એ પણ દોડે અને એની મમ્મીને દોડાવે અને રો રોજ પછી શું થાય બસ લેવા આવે ને સ્કૂલને તો એ લેટ જ થઈ જાય લેટ જ થઈ જાય પછી એની મમ્મી ને શું થાય કે સ્કૂટર લઈને મૂકવા જવું પડતું તો એ ત્યારે આપણને એમ થાય કે જો એની મમ્મીનો સમય પણ બગડે છે. અને છોકરાને પણ સમય બગડે છે, ને ખોટું જે આપણે બસના પૈસા અને બધું ભરે લુ હોય એ તો વેસ્ટ જ જાય ને લગભગ અઠવાડિયામાં એ ત્રણ વખત આવું કરતો હશે કે એની બસ મિસ થઈ જાય અને પછી એમની મમ્મી એમને સ્કૂટર લઈને દોડવું પડે તો હા એટલે આ એમાં હું થઈ ગયું પછી આમાં બધું એની મમ્મી ના કામ પણ બધા અટવાય જાય ઘરે એમને જે કામ ન આયોજન કરેલું હોય એમાં એને બધું લેટ થઈ જાય પછી પાછળ બધા બાકીના સભ્યો હોય એમને પણ બધું લેટ લેટ થાય એટલે બધા બને તકલીફ થઈ છે એટલે જો આપણે આપ ટાઈમ પ્રમાણે સમયસર જો બધું કામ કરીએ એટલે ઉઠું ઉઠવું ખાસ જરૂરી છે કે સમય પ્રમાણે આપણે ઉઠીએ
હા પેલો સ્ટેપ તો ઈજ રહ્યો કે આપડે વેલા ઉઠી જાય તો જ બધું થાય
હા ભલે વીકમાં એક વખત આપડણે એક દિવસ આપડે સુઈ રહી એનો કોઈ વાંધો નહી સંડે છે તો તો પણ બાકીના દિવસોમાં તો આપણે રેગ્યુલર જ રહેેવું જોઈએ રેગ્યુલર જેટલા રે એટલું જ આપણું કામ સફળ થશે હ હા એટલે આ બરાબર છે ને બહુ સરસ આજુ બધા બાળકોને તો ખાસ સમજ જે વાત છે એ ઉપરાંત કોલેજમાં જતા છોકરાઓને પણ આ ખાસ સમજવા જેવું છે કારણ કે એ લોકો કોલેજ ના ટાઈમમાં એવી એજ હોય છે કે જેમાં શું રા રાત્રે મોડે મોડે સુધી ફ્રેન્ડસ સાથે બાર જાય અને પછી અ લેટ લેટ આવે ઘરે અને પછી મોડા સુએ અને પછી સવારે જલ્દીથી ઉઠે નહી તો સવાર થી બધું એમને કોલેજ જવાનું આ તે બધું જ એને કેવું થાય કે ખોરવાઈ જાય બધું કામ એટલે આ ખાસ કરીને આ કોલેજિયન સ્ટુડન્ટમાં મેં એવું વધારે જોયું છે કે એ લોકો બહુ આડસ કરતા હોય છે અને ટાઈમ નું કાઈ એટલે કાઈ મેનેજમેન્ટ રાખતા નથી તો પછી અને એક્ઝામ હોય ત્યારે છેક વાંચવા બેસે એટલે શું થાય કે પછી થી આગળ ક્યારેય વાંચે નહી બસ ફ્રેન્ડ સર્કલ સાથે એન્જોય ક કરે કે આમ ફરવા ગયા તેમ ફરવા ગયા અને અ રેસ્ટોરન્ટ માંગયા અને કેફે માંગ્યા આવું બધું કર કરે અને પછી જ્યારે એામ આવે ત્યારે પછી વાંચે તો પછી કાંઈ આ યાદ ના ર ને પછી એટી કેટી આવે આવું બધું થ હશે એટલે રિઝલ્ટ પછી ખરાબ આવે
હા એટલે ટાઈમ મેનેજમેન્ટ બહ જરૂરી